કેમ છો
મજામ
ઓ
તમે કેમ છો
બસ મજામાં
જઈમાં તમે
બસ જમી લીધો તમે
અને બસ ને હમણાં જ એટલે ચાલી ને આવ્યો વરસાદ બંધ હતો
બરાબર
હા
અમારે અહીં તો વરસાદ બને જ નહી છે એટલે અગારી જેમાં જ ચાલી મય કો ઓટલા પર થોડુંક ચલાય તેટલું
અહિયાં એટલે કાલથી વરસાદ ચોવીસ કલાક વરસાદ પડ્યા જ કરતો છે
અરે બુટેર કલાક કઈ આા ઉઠીમ કઈ કેા
એટલે હમણા જરાક પાંચ મીઠારો વરસાદ બંધ થયો હતો તો એજ બધા કેટલું પાણી ભરાયું છે જોવા માટે ગયાયો હતા બહાર
હમ
પાણી જોઈને આવ્યું હોય તો પાણી બહુ બધું ભરાઈ ગયું છે અને વરસાદ તો ઉભી રહેેવાનું નામ જ નથી લેતું
અમારી ઘર આવી ગયું પાસે
હા મારા ઘરે એટલે મારા ઘરે પાણી નથી આવ્યું પર અમારું જે ઘરના બાર એટલે રસ્તા છે ને
હ
એના ઉપર પાણી આવી ગયું છે ત્યાં સુધી
બરાબર
એટલે રાત સુધીમાં અલર્ટ કરી દીધું છે અમને કે પુરા આવવાની શક્યતા છે
બરાબર આ વરસાદ જો બંધ રહે ને તો પાણી નીકળી જશે
હા વરસાદ જો બંધ રહે તો પાણી નીકળી જશે ને આજે તો તમને ખબર કે નહી આજે બાવીસ જુલાઈ છે ને આપડો નેશનલ ફ્લેગ દિવસ છે રાષ્ટ્રીય ફ્લેગ દિવસ
હ હા મને ખબર છે
હા તે એટલે આજે કોલેજમાંયની ઉજવણી કરવાના હતા
હ
જે આજે આટલો વરસાદ પડ્યો ને ક કલેક્ટરશ્રી એટલે આજે જાહેર રજા આપી દીધી કે શાળાઓ ને કોલેજ બંધ રહેશે ને તો આપણા કોલેજમાં એટલેને રાષ્ટ્રીય ફ્લેગ દિવસ ની ઉજવણી કરવાના હતા
બરાબર તમે જાઓ?
હા મેં જાઉં છું ને કેમ કે આવું રાષ્ટ્રીય માં તમે વિવિધ રાષ્ટ્રીય જેટલા ખેલ હોયને જેટલા આપડા નેશનલ બધું હોય દિવસ જેટલા મે બધામાં ભાગ લઉું છું.
બરાબર છે તમારી વાત થી મને પણ કોન્ફિડન્સ આવી ગયો બીજી વાર મને લઈ જાજો તમે
હા ચોક્કસ લઇ જઈશું જયારે કઈ પણ હોય ને આપડું હમણા પંદરમી ઓગસ્ટ આવવાનું જ છે. તો તેમાં પણ એટલે ખાસ કોલેજ ના તરફથી ઉજવણી કરવાના છે. તો તમે આવજો એમાં
ઓ હું ચોક્કસ આવીશ તમે ખાલી મને કેજો.
અરે મેં તો તૈયાર જ છું મેં તમને લેવા આવી જવા તમારા ઘરે એવુંય તો
હા હા બરાબર
હા ને પેલા પેલા ભાઈ કેનીલ છે તેમને પણ લેતા આવજો.
મેં બધા ને લેતા આવા તમે ખાલી કેજો.
હા હું કેવા તમને જયારે આવશે ત્યારે.
બીજા પણ આપણા મિત્રો આવશે.
હા બીજા પણ બધા મારા મિત્ર હશે તેને પણ લઈ લેસુ.
હા બરાબર છે.
આજે તો આજે તો તમારી મમ્મી ની બડે હતી ને એટલે જન્મ દિવસ હતો ને?
હા બર્થડે હતી પણ આવા વરસાદમાં કા બહાર જવાય વિચારો હતો કે કેથે જાય બાર ફરવા જાય કે કઈક ખાવા જાય બહાર
મને એટલે યાદ આવ્યું કે આજે તમારા મમ્મી નો જન્મ દિવસ છે તો મેં તમને કોલ કરું
હ સ્ટેટસ પર જોયુ હશે.
હા એટલે સ્ટેટસ જોયું તમારું ને એટલે તમામ મારા તરફથી તમા મમ્મી ને કહેજો કે જન્મ દિવસ મુબારક.
મારા મમ્મી તરફથી થેન્ક યુ ભાઈ.
હા વેલકમ.
અ તમારો જન્મ દિવસ ક્યારે આવે?
મારો જન્મ દિવસ તો એટલે મારો જન્મ દિવસ ગેય લાગ્યો હમડે. એપ્રિલ માં હતો.
બરાબર છે એપ્રિલમાં મેં થોડોક બિઝી હતો ત્યારે થોડું કામ હતું ઘેરમા આમ તેમ
હા મેં તમને ઇન્વિટેશન મોકલું હતું.
હ હા અરે અમારું થોડુંક ઘેરે કામ હતું એટલે. જો ને આ એપ્રિલ ના સમયમાં તો કેટલી ગરમી હતી આજે જોઈ ને કેટલી ઠંડક. આ વકતે
હા એ
બો લેટ આવ્યો વરાહાદ.
હલો બરાબરને.
વધારે પયડો ને જયારે હું પણ એટલે આ બધું પાણી વધારે ભરાઈ ગયું બધું ઘરનું સામાન મારપા ચ ચડાવતો હતો એટલે મેં કીધું કે તમારા મમ્મીનો જન્મ દિવસ છે તો મેં એટલે ત્યારે મને ટાઈમ ના મળ્યો તમને કોલ કરવાનો તો હું કરતે ત્યારે જ
બરાબર
જો વધારે વરસાદ ના પડતો હતે તો મે હું કે તમારા મમ્મી ને કેક તો ગમતુંજ હશે તમે કેક લઈને પણ આવી જજો તમારા ઘરે.
બરાબર સર થેન્કયુ ભાઈ એના માટે પરંતુ આટલા વર્ષો વરસાદ એવો છે ને કે કેઠથી નહી નીકરાય કે નહી કેઠથી બાર કોઈથી અવાય ઘેરમાં તેવું હાલ છે હમણાં તો બધાની મદદ કરવા ઉલટા નું જવા પડે અમરા તો
હા તો આવું જ
અ હમણાં આ વખતે વધારે થોડુંક વધારે જેવો જ વરસાદ આવી ગયો. વરસાદ આવે તો એક સાથે લગાદાર બે ત્રણ દિવસ સુધી આવ્યા જ કરે. ને બંધ થવાનો હોય ને તો અઠવાડીયા સુધી બન જ રહી ટર્ક જ મતલબમાં રે. એવું હાલત છે આ વર વખતે તો.
હા આ વર્ષ એટલે પેલા પેલા જે શરૂઆતની શરૂ જયારે વરસાદની શરૂઆત થવાની હતી તે એને શરૂઆત ના મળી.
હા
હા તેટલા દિવસ વરસાદ બંધ રહ્યો. એટલે હમણે હમણા શું છે કે આ દર વખતે તો જૂન જૂનમાં જ જયારે વરસાદ પડી જતો. આ વર્ષે તો ડાયરેક્ટ જુલાઈ હવે જૂનમાં તો આખો મહિનો પટી ગયો વરસાદ પડ્યો જ નહી. હવે જુલાઈમાં આટલો વરસાદ પડતો છે.
બરાબર. એટલે નવરાત્રીના અગારી કે દિવાળી લગીને ખેંચાશે મને લાગે ત્યાં સુધી.
હા જેટલું મોડું ચાલુ થશે તેટલું મોડું વરસાદ ખેંચાશે.
બરાબર છે. અને અરે દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા આવે અને બધે શોપ પિંગ કરવાની હા
હા
શોપિંગ કરવાની વધારે મજા આવે.
તમારા બાજુ પાણી ભરાઈ જાય છે? હલો
એટલે અમ અમારા અમારા બાજુ એમ એવું નહીં ભરાય. કેમ કે અમારો દરિયો બાજુ લાગેને, થોડોક ઊંચવ વાળો વિસ્તાર છે. એટલે અમા બાજુ ની અમા બાજુ શું સીધું દરિયામાં નીકરી જાય પાણી. ને ગટરની ને બધું ગનારાની બધી સારી વ્યવસ્થા એવી કરેલી છે. પેલા અમારા રોડ પર બધું ભરાઈ જતું પાણી. હવે જ્યાં સુધી સરકારે આ બધી સુવિધા કરી આપેલી છે ને ગન્નારાની ને એ બધુંય એટલે હું બધું પાણી ગે લાગે ને દરિયામાં હિંઢૂં પોચી જાય. અમારા બાજુ
બરાબર.
બરાબર છે. મેં કેતો તો કે આ વખતે દિવાળી પર વરસાદ નહી પડવા જોએ કેમ કે બધા શોપિંગ કરવાનું, ફટાકડા ફોડવાનું. બધો મજા પછી ગે લાગે જેવી.
હા વરસાદ જો વધારે હોય ને તો મજા જે આવ આવવાની હોય ફટ ટાકડા બધા હવાઈ જેવા જાય.
અરે ફટાકડા તો બધા હમ તો તો કઈ લાવવાનો ફાયદો જ ની મલે ફટાકડા. કે હવાઈલા જ જો નિકરવાના કરવાના તો હું ફોરીને ફાયદો.
હાચી વાત.
હમ મારે તો દિવાળી પર મીઠાઈ ખાવાની વધારે મજા આવે ને, શોપિંગ કરવાની.
દિવાળી પર તો બધું એવું જ ને દિવાળી પર તો બધાના ઘરે જાયને પેલું ન નવ એટલે બધા ના આપડે ઘરે જઈએ ને મળવા જઈએ દિવાળી પર તે બહુ મજ જા આવે ને ઉ મીઠાઈ ખાઈએ.
હમ એડમાં આવે તે સ્પેશિયલ પેલી ડેરી મિલ્ક.
હા
છે. મેં ખાલી વર્ષ હમ વર્ષમાં મેં ખાલી બે વાર મીઠાઈ ખામ એક રક્ષાબંધન પ અને એક દિવાળી પર કેમકે બેજ વરસમાં બેજ સમય મળે ને વર્ષમાં
સાચી વાત છે મારે તો એવું નથી. કે જય મારે તો જયારે ખાવાની ઈચ્છા થાય તો હું દુકાનમાં જાઉં છું ને લેતો આવં છું. ત્યારે જ ખાઈ લઉં છું હા મીઠાઈ
બરાબર છે.
એ બધાને હા બરાબર
હમ બરાબર છે મેં તો એવું કઈ મન થાય
મ મને તો વધારે કાજુ કતરી ને એવું બધું જ ભાવે છે.
વાત સાચી છે કાજુ કતરી હમ કાજુ ખાતરી ખાવાની મજા પણ કાજૂ કાતરી મોંઘી પડે
હા મોંઘી તો છે પણ ખાવા પડે પ પૈસા તો એ કે ને કે જયારે ખાવાનું શોખ હોય તો પૈસા નય જોવાનું
એ બી એકદમ સાચી વાત છે ચાલો ને મને બી કોઈ દિવસ ખવરાવો આવો આપ આપણે કઈ પ્લાન બ્લાન બનાવીએ
અરે મેં તમને કેતો તો પ્રવાસ માટે બનાવશું એમ જવા મારો શું વિચાર છે એનો
મારે તો આવવાનું જ છે કે એ
હલો તમારો અ અવાજ અટકતો છે.
હા હલો મેં તને કીધું જયારે દિવાળી આપડું વેકન પડશે ને
હા.
ત્યારે આપણે જવા માટે પ્લાન કરીશું કે આપડે અહિયાં જાવાના છીએ એટલે દિવાળી જયારે પટી જશે ને એના એ આપણને એકવીસ દિવસ ની રજા મળે છે દિવાળી પર આપડા પાસ દિવસ લગીને તો ઘરે જ રહીશું બધું ભગવાનની પૂજા કરીશ એટલે એમાં ટાઈમ લાગશે ને પછી પાંચ દિવસ પછી દિવાળી પટી જશે ને પછી જે આપણા પાંચ દસ દિવસે રહે ને તેમાં આપણે ફરવા માટેનો પ્લાન કરીશું.
હમ ત્યાં આપણે બધા જ દોસ્તાર બોલવાનું અરે એકદમ સારો વી મને તો આ બહુ વધારે ગમે
હા બધા આપણા ફ્રેન્ડ ને બોલાયી લેવાનું
હમ.
આપણે જેટલા આપણા ફ્રેન્ડ છે પંડર સોળ સત્તર જેટલા હોય તો આપડે એક બસ કરીશું ને એ બસ ના જેટલા એટલે પૈસા થાય જેટલી ફીસ થાય તે આપડે એ એને કે દેસુ કે અમે આપી દેસુ એટલે બધાને ડીવાઈડ કરીને આપણેે પૈસા જેટલા થાય તેટલા કાઢવાનું ને પછી આપડે એમ ફરવા જઈશું તમારો શું વિચાર છે?
અરે એકદમ સારો વિચાર છે મે એ કેમ તો તમે તમે કઈ વિચાર્યું કે ક્યારે પ્રવાસ કઈ કયા સ્થર પર જવાના છો?
દિવાળી માં તો બધા વધારે કરીને મંદિર જતા હોય છે ને એવા વિસ્તાર પર વધારે જતા હોય છે.
હ મંદિર ચાલે એ તો મને બહુ ગમે મંદિરમાં તો
હા તો આપડે બી એટલે દિવાળી પર હું ખાસ કરીને પાવાગઢ જુનાગઢ એવા સાઈડ વધારે જાય છે બધા
હ આપડે બી જાસુ.
હા તો મે બી એજ કેઉ બધા બધા જશે તો આપડે પણ આપડે બી એટલે દર્શન બી થઇ જશે ને આપડું ફરવાનું પણ થઈ જશે.
હ બરાબર બાકી મારો એક દોસ્તાર એમ કે કે આપડે ફરવા જાય એમ કા સુરત તે બાજુ જ જવાના મેં કરૂ સુરતમાં શું છે હારા. એ બાજુ કઈ જાયા કરવાનું છે.
હા સુરતમાં સુરતમાં તો ખાલી સાયન્સ સિટી છે બસ બીજું શું ફરવા માટે
તે જ ને.
ફરવાન તો દ્વારકા ને એવું બધું જ મજા આવે તમને સાચી વાત કહુ તો.
હ પણ મારા બધા દોસ્તાર અ આવી તો જશે બધા તૈયાર તો થઈ જાય ફરવાનું કે ને એટલે બધા તૈયાર થઇ જાય
હા ફરવાનું કે એટલે બધા જ તૈયાર થઇ જાય
તમે હવે હમણા તો કોલેજ ની રજા છે હવે બે ત્રણ દિવસ પછી કોલેજ સ્ટાર્ટ થશે તમે આવશો ને.
હા ચોક્કસ આવવા પડશે કેમ કે બધા લેકચર ચાલે પછી સમજ કેવી રીતના પડવાની પરીક્ષામાં તકલીફ પડી જાય આતો. હા મારું છેલ્લું છે તમારું.
હા હું પણ છેલ્લા વર્ષમાં છું તમે કયા ડિવિઝનમાં છે.
મારો એ ડિવિઝન.
હા મેં સી માં છું એટલે.
ઓકે બરાબર. ધ્યાન આપતા છોને અરે ખબર છે ત્યારે જેમ મજા આવતી ને કઈ અલગ જ હતી અમના છે ને પ્રોફેસર બદલાયા છે પણ ચાલે હવે.
હા બધા પ્રોફેસર બદલાઈ ગયા છે એટલે ખબર નથી પડતી કે શું ભણાવે જરાક એટલે મેનેજમેન્ટ કરવાનું જરાક મુશ્કેલ થતું છે.
બરાબર થોડુંક ઈંગ્લિશ માં થોડુક વધારે બીક લાગે.
હા.